અલો.
હાલો.
કેમ છો મેમ, મજામાં?
હોવ મજામા. તમે કેમ મજામાં? બા ને કે. હાલો.
જમી લીધુ.
ઓ જમના અજુ બાકી છે જમવાનું.
હમ્મ.
અજુ બાકી છે.
બરાબર. મે બે બીસ બનાવ્યુ છે, ના ના બનાવી ને હમણા શું ફ્રી થઈ.
હમ્મ હમ્મ. અ બી ફ્રી થયા. હ
આપડધ સ્ત્રીઓને શું હોય, કે કઈ જોબ કરો ઘર નું કામ કરો.
હમ, તમે ભાઈ બેન છે ઘરમાં?
ના ના મારે તો છે બે ભાઈઓ છે અને હું એક બેન.
તમારામાં ખરું ભેદભાવ ભાઈ બેહેન નામ.
મારે દેવું ન. હલામેવું થોડું હા.
હા અત્યારે તો ભાઈ બહેન ના મય કેવો ભેદભાવ હોય છે.
હી લાગ છે.
હમ.
હોય એમને અલગ વેરાટી આપ આપવામાં આવે છોકરીઓ ન એમને અલગ આપવામાં આવે.
હમ હમ, અમુકને અમુક ને કપાસ હોય. અમુક નને કે એવું ભાઈ બેન હોય ને તો એમ એમ કે હરિયાણામાં અને રાજસ્થાનની ફેમિલીમાં એવા બધા મ બહુ ચાલે એ રુંલ, એમ કે છોકરીને ના ભણાવે છોકરાને વધારે ભણાવે એવું.
હા સાચી વાત છે બાકી કેવું છો કર ને કઈ વાંચતાગ બ તું ભણવા દે, પછ ના ગઢ બધા કે અગ મને પરથોપી દેવામાં આવે કે આવું કરવું આવું ના કરવું કોલેજ ના જોવું.
હા. એટલે એવું નહ આ આ લોકો નામાં કેવું રાજસ્થાનમાં. રાજસ્થાનમાં શું આ કોઈ પણ આમની કિનત ના હોય ને લોકો ના અ એવું. એમ કે છોકરીઓને ના ભણાવે છોકરાને વધારે ભણાવે એ લોકો બાર જ ભણવા દે છોક છરી ને, પછી છોકરાને આગળ ભણવા દે છોકરીઓને ના ભણવા દે. એમ કે તમારે ઘેર જઈને ત પણીને તમારે આ કામ જ કરવાનું ને એમ.
હા એ સાચી વાત છે અને એ બાજુને માં કેવું કે થોડું, એજ્યુકેશન નું લેવલ બી ઓછું પ્રમાણમાં
હમ હમ, હમ હમ.
તમે જોવ તો કઈ નાનું મોરું વ્યવસાય કરતા હોય. કે કઈ નાની મોટી હોટેલ ચલાવતા હોય. પછી જાતે પુરુષ થઈ ને એવો ધંધો કરતા હોય નોકરીમાં એટલે બધું એ ના રાખે.
હા પેલા તો કેવું હતું, હમ. પેલા તો કેવું હતું છોકરીઓ હોય છોકરીઓને આમ કે છોકરીઓ હોય ને તો દૂધમાં, આમ ડુબાડીને દૂધ પીતી કરીને ડુબાડીને મારી નાખતા ત. એવું હતું જન્મ પેલા મારી નાખતા હતા પેલા તો. અત્યારે ઓછું છે, અત્યારે ઓછું છે. અમુક જગ્યાએ હોય આમ ધારો કે રાજસ્થાન છે. અને હરિયાણા બાલ વિવાહ થાય ને. આ બાજુ, એ લોકો નામ એવું કારણ કે એ લોકોને પણ્યા પછી એ લોકોને કેવું પહેણીને જાય ને છોકરી. તો એ લોકોને કરિયાણું બહુ વાલવું પડે. પેલે ધારો કે ઘરની બધી વકરી હવી પડે, ધારો કે તિ ચોરી છે. ઘરથી માણીને એ લોકોને બધું જ આપવું પડે આમ.
હ ગલી વસ્તુ એ રીતે કેવું જતા હોય એવું થોડું માની લેવાય એમ.
હમ અમારે એવું જ છે આમ કે છોકરીને કેવું બહુ ભણવા ના દે છોકરાઓને વધારે ભણવા દે એમ કે છોકરીઓ તો કે છે આગળ જતા કામ જ કરવાનું ને ઘરની રસોઈ ને એવું બધું એમ એટલે એવું છે હા
તે સાસરે જવાનું નોકરી કરી હું કામ એવું કે બધા
હમ સાસરીમાંય જઈને શું કરવાનું છે. એના કઈ થોડા એને હસબેન્ડ કે કામ કરવા નોકરી કરવા દેવાના હતા ઘરનું જ કરી દેવાનું
હાચી વાત છે પણ તમે અત્યારે બીજી રીતે આમ જોવું ને એટલી બધી છોકરીઓમાં સ્ત્રીઓમાં તમે એજ્યુકેશન લેવલ વધી ગયું છે ઘણા બધા મમાં નોકરી કરતી થઈ ગઈ તમે મોટી મોટી હોટેલ જો મેનેજમેન્ટ કરતી જોવા મળે તો હેર હોસ્ટેલ હોય છે પાયલોટ હોય છે ડોક્ટર હોય
હમ હમ
હ એ લોકો કહેવામાં આવે કે છોકરીઓને ભણાવો સમજે ત્યાં તો ઘણું બધું જોઈ કે સ્ત્રીઓ વિકાસ થયેલો જોવા મળે પણ તમ જોવ કે જ્યાં સમજતા નહી બીચારી છોકરીને ના ભણવા દે ના આગળ વધવા દે તો નાની નાની ઉંમર માં સગાઈ કરાઈ દે પછી સાસરે મોકલી દે લગ્ન કરાઈને નાની ઉંમર માં પછી છોકરા થઈ ગયા હોય અને પછી ઘણા બધા પ્રોબ્લેમ એ ચાલુ થાય
હમ એટલે આ કેવું કે દરબારને એવા હોય ને એ લોકો નાની ઉંમર માં પરણાવી દે વીસ વરસ થાય ને એ લોકોને એટલે પંદર બહુ ને વીસે નહીં પંદર માં જ પંદર હોય ને છોકરાને પંદર વરસ થયા. કે છોકરીને થયા હોય એ લોકો એમ કે મેરેજ કરાઈ દે નાનપણથી એ લોકો ના તો બાલ વિવાહ થઈ ગયા હોય પંદર કે વીસ થયા હોય ત્યારે લોકોને વર આવે એવી રીતના
હાચી વાત છે દરબરમાં તો એવુજ હોય છે જયારે હું અગિયાર માં હતીને
તો મારે ફ્રેન્ડ નું મેરેજ હતું ચાલુ એક્ઝામ એનું શું કેહેવાય કે જે એક્ઝામ ડેટ હોય ત્યારે જ એની લગ્ન ની ડેટ હતી
હમ
લગ્ન ના દિવસે પેપર આપવા મે કીધું અત્યારે થી સાસરે રહેવાનું અગયાર થોડી ઉંમર કહેવાય સાસરે રેવાની આવે કે મારે જો ભાઈ સાસરેેવું હોય તો સાસરે ઘરે રહેેવું હોય તો ઘરે એવું બોલો
હમ હમ આ તો એમ કોને આપડે મોદીજી સરકાર છે. સદ્ધર છે તો અતાર કોઈ છોકરી મારતું નહી કારણ કે મોદી એવી જ આઈડિયા રાખી છે ને કોઈ છોકરીને મારી જ ના શકે કારણ કે છોકરી પાછળ કેટલી બધી આમ ઓફરો મેલી છે કે છોકરી જન્મે તો એને આટલા મળે પછી પરણે કે કોલેજ કરી રે તો એને છેલ્લે અઢાર વરષ પૂરા થાય તો એને સરકાર આટલા પૈસા આલે
ગણી બધી યોજનાઓ હોય કે જારે બાર વર્ષ થાય કે પછી બારમુ પૂરું થાય કોલેજ લેવલે જાય લગ્ન સમયે જયારે બાવીસ વરષની થાય ત્યારે તમે લગ્ન કરાવો કે વય બરાબર ગણાય તો ઘણી બધી યોજનાઓ હોય કે જેનો લાભ લઈ શકેાય
હમ હમ એટલે એવું છે છોકરી બિચારીને અયાય સહવાનું અને તયાય સહન કરવાનું એવું છે છોકરી બિચારી કે સકમાર તો તૈય એવું નહી અય એવું શું કરવાનું એટલે જ છોકરીને ભણાવાની ને આજકાર હમ આજ કારણે આપડી છોકરીને ભણાવાની કે ભાઈ આપડી પરિસ્થિતિ છે ને એવી આ પડી છોકરીને ના આવે
ના આવે હાચી વાત છે.
એટલા જ માટે આપડે આપડી છોકરીને ભણાવાની કે ભાઈ એના પગે ઊભી રેય
હ એવું તો નઈ કે એને કઈ મોટો પગાર વારું કે મોટી નોકરી મળી જાય પણ પોતાના પગ પર ઉભી રેય પોતાનો ખર્ચો ઉઠાવે એવું કઈ થઈ જાય એમ
હા તે મારે બેબી ને એવું જ છે મારા બેબી કોલેજ જ કરે છે ભણવામાં પેલો બીજો નંબર જ લાવે અતા તો કોલેજમાં છે. હા હારું ભણે છે અવે એમ ભણશે જ ને ભણાવાની જે આપડે આપડા પગ ઉભા રહ્યા તો આપડી છોકરીને કેવું કોઈ એવું ના કેય કે ભાઈ મને આ લે એમ ઘર વાળો ઉપરથી એને જોરમા ગો પડે કે ના ભાઈ તું કમાત તો મન થોડાક આલ પછી હું તને આલીસ પાછા ખબર પડી આપડો હાથ લાંબો ના થવો જોઈએ આમ હાલવો જ જોઈએ આપડો હાથ એવું છે હમ તમાર બેબી છે કે બાબો છે.
અ ચોવીસ વર્ષે મેરેજ થયું અને અત્યારે સાસરે છું
એવું છે હમ હમ તમારે કેવું મજામાં બધાય
બસ મજામાં
તમારી લાઈફ સારી છે પણ
બસ સારી છે એવું બી ભણી ત્રણ વરસ મી એ કર્યું પછી બે વરસ એમે કર્યું અ સાસરી માં થી મને કેય છે નોકરી કરવી હોય તો નોકરી તમારી મરજી
તો પણ ઘેર આયી તો આપડે કામ તો કરવું પડેને બકા
છે જ ને તો એટલે સ્ત્રી જાતને કેવું હોય કે તમે ગમેલી નોકરી કરો ગમે એવું પગાર પાડતા હોય ગમે તમે ઊંચી પોસ્ટ પર હોય પણ ઘેરે તમારે જે ફરજ કરવાની હોય એ તો કરવી જ પડે
અમારે એવું છે હું જો કરુન તો મારે કેવું ઘરે આવું ને તો કામ તો આપડી રાહ જોઈને બેઠું જ હોય કે ભાઈ અવડે આવશે કામ કરશે અમારે એવું છે. તયથી નોકરી થી જોબ કરીને આવીએ ને એટલે ઘરનું કામ બાકી હોય એ બધું કરવાનું. બધું અવેરવાનું છોકરી હવે કોલેજ એટલે મે
સ્ત્રીઓમાં કેવું નોકરી કરી ખા ખાયના શે આરામ કરશે પણ સ્ત્રીઓને જારે એવું ના હોય કે કામ ફરતી પાછી ને પાછ થી કામ પરત આવ
હમ આપડે આ કેવું આપડી મમ્મી ઘેર હોયને તો મમ્મી કેસે ચલ બેટા હું કલ લઉં છું તું થાકી નાઈ છું ચલ તું આરામ કર હું કરી લઉં છું કામ અને આ તો સાસુ કેવાય બકા સાસુ તો બધું ના કરે કે કાઈ કરશે એની જાતે કામ કરશે એની જાતે તારે
ક્યારેક કેવું થાઈ બધું સમજે નઈ એવું એ ભરજમાં છે એના ભાગ માં આવે છે કરશે એવું ઘણા બધા લાગણી શીલ ના હોય કોગર જેવું હોય સીધર્જને મળે કે બિચારી કામ કરીને આવે ચલો એક બે કામ કરીએ આમ તો હેલ્પ કરીએ એવું વિચારે
હમ હમ અમારે એવું છે જોબ કરીને આઇએ એટલે બધું કામ બાકી હોય મેં મારે જો બેબી ભણે છે ને એટલે હુંમાં બેબીને હજુ મેં કશું ખાવા કરતા નહી શીખવાડ્યું કશું જ નહીં કારણ કે જો આપડે એને રસ રસોઈમાં નાખી દઈએ ને અંદર થી અત્યારથી આપડણે રસોઈ કરતા શીખવા દઈએ ને તો એને ભણવામાં કષ્ટ પડે એમ લોડ પડે
સાચી વાત છે પણ કેવું કે જમવાનું બનાવું આપડે સ્ત્રી કેવાય સ્ત્રીઓને થોડી ઘણી શીખવાવી છે કે આગળ પણ લાઈફમાં થોડી કામ આવી
હમ આ કેવું કે આપણેે આપણી છોકરીને ભણાવએ શકીએ જો ભણાયશું ને તો કાલે ઉઠીને કે રસોઈ તો અત્યારે તૈયાર મળે જ છે રસોઈ કરનારા બેન આવે છે્.
બે સુપરવાઈઝર કરવાનું હોય
હમ એટલેે એમ બે નોકરી કરશે પચાસ હોરી પગાર પાડશે તો એવી જોબ કરશે તો એવી કામવારી એ રાખશે ને
બરાબર
હમ એવી કામવારી એ રાખે ને તો રસોઈ કરનારી જુદી હોય અત્યારે તો બધા આવી રીતના રસોઈ કરવાઈ જાય છેને ઘરે ઘરે
પ્રમાણે છોકરી ભણી હોય એ પ્રમાણે તમારે સગાઈ બી શોધવી પડે અમુક ટાઈમમાં તમે જોવો સામે વારું કેવું હોય ખબર કે તમે આમ બરાબર લેવલમાં ના શોધો તો છોકરી તમારી વધારે ભણેલી હોય છોકરો ઓછું ભણેલો હોય હવે બંને ને પસંદ આવી જાય ફેમિલી ને પસંદ આવે કરવી દઈએ પાછળથી કેવું દે ખબર પેલા સાસરી વાર આ તો વધારે ભણેલી આ તો વધારે પગાર લાવે પછી ત્યાંથી પાછું એ લોકોની વિચારસરણી આખી અલગ પડી જાય
હા હમ હમ
પછી તે કેસ તમે બન્યું જોું તો બંને મેરેજ બી કર્યું પેલો છોકરો કમાતો જ નતો હવે છોકરીને છોકરો પસંદ આઈ ગયો ફેમિલી ને પસંદ આવ્યું ઘરમા બધું સારું પણ છોકરો નતો ગમાતો હવે લગ્ન બી થઈ ગયું બધું જ અને પછી પછી પેલા ઘરવાળા ને થોડા ટાઈમ પછી લાવ આવી કે હું તો ઘેર બેસીરવ છું મારી પત્ની કમાય છે તો પેલા એ એની પત્ની નું મર્ડર કરી નાખું
હમ હમ હમ હમ હા તે એવું છત્યારે જમાનું એવો છે શું કરીશું? એટલે જ ભણાવવાની છોકરીઓને આતા તો કેવું આપ આપડે આપણી જોડે પાંચ પચી માંગીએ તો અમારે હામે જ એવું છે આમ બીજી નાથના છે પણ કેવું માંગે ને તો એને હોટલાઈને કોઈ પૈસો ના આલે કઈક પિયર બીયર જવું હોય કેને કઈક શોપિંગ બોપિંગ કરવી હોય જે કે ઘરમાં હાટ લઈને લોકો બાર અમાર કારણ કે જોડે જ ઘર ને એટલે અમને બધું સંભળાય એલે
કિસ્સા જોયેલા હોય તો પછી છોકરી પણ આપણી ભણીને કઈ પગભર થાય એનો ખર્ચો જાતે તો કાઢી શકે એટલું કમાવું છેવટે જરૂરી છે એમ.
એેલે આ કેવું કે એને જે વસ્તુ જોયતું ને એને એની રીતે એના પગે તો ઊભી રે. કોઈને એવું ના કેવું પડે કે મને આપ ભાઈ કારણ કે અમારે કેવું અહિયાં સામે જે વ્યક્તિ છે. એટલે અનુભવ થયલો હોય.
હમ્મ હમ્મ
હમ્મ એટલે જમી લીધું કે બાકી છે તમા?
બસ હવે બાકી છે. જમીયે તમે બી જમી લો.